ઓ શકર
મજામાં તમે કઈ ગયા, હતા
થોડી કામમાં પડી ગયલી એટલા માટે બસ તારા ગેસ્ટ આવ ત તો તરત જમવા બવાનું કરવાન ના હમણાં ચા નહી, અરા ગેસ્ટ છે એટલેાનું નથી પ્રગ્રામ જમવાના જ પ્રોગ્રામ છે.
એવું છે, તો ભજીયા ભજયા કર્યા છે ને વરસાદમાં
નહીં હ કોઈ વરસાદ પડ્યો નહી, પડે તો એના ભજ્યા બનાવ ડુંગળી ના મ ભાવે ડુંગળીના બનાવ મે તો
એવ
હ નકરી ડુંગળી ના બચ્યા હોય.
કેળાના મજા આવે કેળના કેળાના.
સુું કીરાાર
કેળાના ભજયા
હાય, હાય કેવા કેવા લાગે
કેલામાં બહુ મજા આવે
અરે ના કોઈ ખાતો એરા એવું ના કોઈ ખાય ખાય કોઈ
ખાય જ નતા કેળને ભજીયા બને પૂછ
કોણ પૂછું હું પૂછી લઈશ કોકને મેં તો કોઈ દિવસ નહી, કરાતા
કઈ કારેલા ના બને
ના એ એવું બધું નહી, ખબર હ જો જો ભાઈ કલાનું કંટ્રોલ કર તમે કરો એવું કા તો એવું કે લીમડા નાઈ બને લીમડા લીમડા પાનના એવ કેહે લીમડાન પાનના પેલા એ બને મુઠીયા.
બધાને બને ભજીયા તો બને જ ને.
મરચાં ના તો ખબર બનાવેલા તો એ તો ભાવે છે. ઓ ઝીનીની કાપીને નાખી દેવાનું એમાં પછી તળી નાખવાનું ચાલે નેવુ
ડુંગળી ના બને
એવું છે.
હમ્મ.
હાારું હારું. હેના ત પેલા તરા ગેસ્ટ આવ છે કરું મેં થોડી વાર એ પાછી. કટ કરો.
દતરિયા.
હલો.
હા.
કટ કરો. જઉં છું મેં નીચે પછી કરું પાછી થોડી વાર.